હા.
બોલો કઈ તે પેલી મોગરવારે કઈ કેઈ.
હા મંગળવાડી પેલો ડુંગર પણ થાય ખોલ ગ તરા પને પઠાય દ સરી ધરામાની થઠાય હ ખબ નની પે નલલી યાર કોડેની જવળજી યારી નલ નલ નલ પંદારી.
નારી ભાજી.
અહે ચાંદસર. અને કોઈ ભાજી ક આ કોઈ એક કિસ ટાઈપ કિ ભાજી હૈ.
આ ડુંગર ની બાછી ડુંગર પર જ થયા આ ચોમાહામાં જ થઈ.
તો તું કાંથી ડુંગર પાથી ટોળી લાવી.
એઈ બજારમાં મલા કેતા.
અ ટમેટો એવી એવી ખાય હે વસ્તુ.
જો કાલે કોલેજ કાલે કોલેજ ચાલુ હોય નેમે ત ટેસ્ટ કરાવવાલી મુઠીઆ.
સોરી કાલે ની લાવતી ભાઈ કરી ભાઈ ન. તો માઠ ની નીકળાય. એ કે પેલોઈ નહિ ગઈ. આપડે અ પાણી નની ઓછ થાય. હલો. હલો. હલો.